અવાજ આવે છે?
હા, તમને આવે છે.
હા, અચ્છા. તો શું છે ટોપિક આપણું?
તમે કહો છો? કે મે કો છો?
ચાલો, હું કહી દઉ જો. તમે નવી ભષા બનાવી શકો, તો કેવી હશે.
હું, હું નવી.
ભાષા ભાષા બનાવી શકો તો, કેવી હ છે.
હ એક મારી પાસે જૂની ભાષા છે, તેને હું થોડુંક થોડુંક એડટ કરી, નવી ભાષા બનાવી દઉં. તો સનેસમાં સાસ માંડે છે.
અસ્માત અસ્માત કસ્મા વારી મને ભ બહુ યાદ નથી, થું હો મને અત્યારે એક વાર રિવિઝન કરાવે એ.
પણ ના આમાં આપડે કોલેજમાં એવું, બોલાશે ખરી.
એ વાત પણ સાચી છે, ખાલી એમ કહીજ ને, ખા શબ્દ આગળ પાછળ હું લગાવાનું છે, એ બધું
એવું તો મને નહીં ખબર પણ મને આવડે છે, ખરી અ એટલું ખબર છે.
બરાબર છે, તો રહેેવા જોઈએ, તમારી પર તમારી યા ઘર.
તમે બોલો તમે કઈ ભાષા જે પ્રશ્ન પૂછો છો તે?
નવી ભાષા બનાવી, કેમ જે રૂટીનમાં છે, એનો નવી ભાષા બનાવવા કે, કેટલું વિચારવું પડે. કેના સ્વર વ્યંજન વ્યાકરણ કેવા કેવા હોવા જોઈએ? પછી ભાષા એક બોલતા હોય, બીજા જણાને શીખવાડવી પડે એ, બીજા જણા. ત્રીજાને શીખવાડે કેટ કેટલું માર્કેટિંગ કરવું પડે, ત્યારે એ પાછા બધાને હલન-ચલનમાં આવે.
પણ એવું તો રાખી શકાય ને, કે જો અરે બાકી ઓન મારા દીદી હોય, તમારે સિક્રેટ પોડ મતલબ ભાષા રાખવી હોય. તમેવી રીતેવી નવી ભાષા બનાવી શકીએ.
એ વાત છે, એમ ક કોઈ ખબર ના પડી ત બો તો. પ્રાઈવેટ તરીકે.
હા.
બરાબર છે તો તમે કયો ટોપિક હવે?
હમ. શું જો તમને જીવનમાં એક ના શું સપનાઓ પૂરા કરવા માટે જોખમ લેવું જરૂરી છે?
હા એટલે મોસ્ટ ઓફ ઘણી વાર એવું બની શકે કે તમારે સપના પૂરા કરવા માટે જોખમ કે રિસ્ક લેવું જોઈએ. ત પણ એવું કેવાય કેવત છે કે રસ્ બેટર રગટ. જી ઇટ એટલે કોક વાર તમને અફસોસ કરવો એની કર થોડું ઘણું તમે આમ રિસ્ક લઈ લો, વધારે સારું છે એમ. ફોટા પછી અફસોસ ના આસુડા પાડવા એની કરતા લોહી ના ચીરા હોય એ સારું હો. એટલે હસવાની વાત સત્ય વાત છે.
એટલે તો કવતી એ એટલે મને હસું આવ્યું.
હા તો કયો તમે બોલો કયો તમે.
સાચી વાત છે કે રિસ્ક નહી કેતા રિસ્ક હૈ તો રિસ્ક હૈ. એવું હમરું છે.
હા હા.
તો રિસ્ક તો લેવું જ પડે પોતાના સપના છે તો પોતે જ રિસ્ક લેવું પડે. પણ અમુક એવું થાય કે પેરેન્ટ્સ પાસેથી એમ કેવી રીતે રિસ્ક લેવાય બધા આખ આખી દુનિયા થી આપડે લડી કરીએ પણ આપડ પોતાના પમ્મ પપ્પા થી ના લડાય, એ વાત અઘરી છે.
એ તો છેને શાંતિ થી સમજાવાનું. આપે બીજું તો શું હોય ને શાંતિથી આપણા આમા બાપ છે તો આપડી રીતે સમજશે. બીજા કોઈ મનાવે તો સમજ વવસ્થ શાંતિ સમજાય આવું આવું કર્યું હોય તો આવ આવું થાય. બાકી હો એમ નમક હતો પણ દાખલી બધ મુશ્કેલીય તમને કઈને કરીએે, એટલે સપોર્ટ કરવો એમ બીજું તો શું હોય દ
હમ, શું મુસાફરી માણસ ને બદલી શકે છે?
સો ટકા બદલી શકે છે. જેટલું વધારે તમે મુસાફરી કરો એટલું વધારે એટલે એટલું વધારે એક્સપ્લોર ત કક કક નવું નવું શી મળે, તમને ખાલી બાકી એકને એક જગ્યાએ રેતા હોય તો તમને કઈ ખબર ના પડે તો બહાર નીકળો. તો વધારે જાણવા મળે એનું કલ્ચર કેવું છે અં નવું નવી ટેકનિક શું છે શું શું વાપરે કે હ ચલે બોલી કે એ સિસ્ટમ જે બધ બધું નવી નવું વસ્તુ શીખવા મળે એમ.
હમ સાછી વાત છે.
તમાર શું કેવું છે?
હમ મારું એવું જ કેવું છે કે આપડે જેટલું એમ ફરીએ ને એટલું આપણને અલગ અલગ ભાષા અલગ અલગ બોલી. જાણવા મળે પછી અલગ અલગ ખાણ ખાવાનું પીવાનું એમ ટેસ્ટ અલગ અલગ વસ્તુ ન કરી શકીએ, પછી અમુક અમુક શું મંદિર જઈએ મંદિર જોઈએ તો એ લોકોને એમ ડિઝાઇન કેવીું બનાવે એ લોકો આર્કિટેક્ટ એ લોકો કેટલું મસ્ત હોય. એ પછી, આવી રીતે પહાડો અનેને એવી સાઈડ જાય તો આપડું મગજ કેવું એકદમ ખુલી જાય. બધ ટેન્શન બું ટેન્શન ભૂલી જઈએ આપે ખાલી જ એટલા મુમેન્ટને આપડે જીવતા હોય. એટલે બઉ જો ડિપ્રેસ થઈ ગયા હોય તો ફર્યા ને તો મને લાગે આપણે આપણી હેલ્થ પણ સારી થઈ જાય. જો આપડે સારું સારી જગ્યાએ ફરીએ ને તો આપણને સારા સારા વિચાર પણ આવે નવા નવા વિચાર આવે.
બરાબર છે તો છે તમને એની જગ્યા નો પ્રભાવ થોડોકો પોઝિટિવ એનર્જી જે છે. ફીલ થાય.
મેં એક જોયું હતું કે જે લોકો રાઈટર હોય ને તે લોકો એક મવી માં જોયું હતું એવું કે રાઈટર હોય તે આવી રીતે બધી અલગ અલગ જગ્યાએ સ્ટોરી લગતા એમને બોજ વાર લાગે ને આવી રીતે ફરે તો એમને વધારે જાણવા મળે સ્ટોરી વિશે કે બધાની સ્ટોરીઓ જાણે ને પછી રીતે અ પોતાની સ્ટોરી એડ કરે નવી નવી એમ
ના એટલે એમ જ છે કે મૌલિકતા તમારી વધારે તમે જેટલું વધારે જુવો મેન વાત તો એ છે કે તમે જેટલું જોશ તમને કંઈક ને કઈક નવું શીખવા મળશે જોવું એ પ્રમાણે તમે વિચારી શકો પછી
તો બીજો ટોપિક
કેવો તમે
તમે બોલો હવે મેં તો બોયલી આ
શું માણસને દરેક સત્યજનોનો અધિકાર હોવો જોઈએ
શું માણસને દરેક સત્ય જાણવાનો અધિકાર
પરવો જોઈએ
હા હોવો જોઈએ ને વરી
શું કામ હોવું જોઈએ તમારે કયા અંશે તમામે કઈ રીતે કેવા માંગો છો
જો બધી એમ કેવાય મેં એવું જોયું છે કે બધા અમુક એવા હોય એઝ પર પર્સન ડિપેન્ડ હોય કે અમુક લોકોને જૂઠું બોલેને તે સેચો ગમતું ના હોય તો એવા માણસ સાથે આપડે જુઠું ના બોલવું જોયે એટલે મારા ભાઈ છે એમને જૂઠું બોલવાનું સેજ પણ ના એમને જૂઠું હાંભળવાનું સેજ પણ ના ગમે તમે કશું જુઠું કવો ને બધું વાચું કર્યું એમ પછી અમુક લોકોને એવું હોય કે કેવું કે આપડે સાચું કહી દઈએ ને તો એ મરચા લાગી આવે પછી એ લોકોને હાંચું કેવાનું મન ના થાય એલે જેની હામ્બે એવું થાય ને કે એટલે ખોટું લાગી જાય અમુક ને આપડે બહુ જમ મોડા પર મોડા પર કહી દઈએ ને તને એવું થાય કે આ તો જો મારી સવ કે પછી એ પણ કેવાનું મન ના થાય તો એમ જુઠુંતો ના બોલવાનું પણ કેવાનું હોય ને એવું
બરાબર છે એટલે તમે બરાબર જ વાત છે કે ઘણા ને એ પસંદ ન હોય એલે ઘણી વાર એવું હોય તમેં કઈ વ્યક તી ને સત્ય ન કેવો ને એમાં પણ એવી ખુશી હોય એમાં માણસને કોઈ માણસનું તમે કોઈ વખાણ વધારે કરો ની પછી ખોટો ચડી જાય કેમ કે અ ગરમ કરેલી ખીચડી દાઢે જોઈતી
એટલે ખોટા વખાણ ને એવું કોઈ સત્ય બધી કેવાની જરૂરિયાત નથી એમ કેવાય તેટલું કેવાય વધારે કરવું કરતા એમ જો તમારે પોતાની કંપની શરૂ કરવી હોય તો કઈ શરૂ કરશો કેવી રીતે શરૂ કરશો
પેલા તમે કહો
લે કયો કે તમે મેં પૂઇછું
જો પેલા તો મારે કમની કસી મારે બો પેલા વિચારતો હતો હા ત કે અમારે સાઈડ આવું કેવું ગોબર નું બો એ થતું હતું તો મને એવું થતું કે મેં જાતે જ હું કેવાય આઈ બનાવું ખાતર બનાવું ને એ ટાઈમે જરા બી બી એ નું પેલું વર્ષ હતું ને તમે આવીને ઘરે ત્યાંથી ઘરે આવુંને તો મને એમ વચ્ચે જ એમ ત્યાં બો ખેતર ને બો ગાયો ને એવું મલે ને સિટી માં મોસ્ટ ઓફ બહુ જ બધી ગાય એમને એમ રખડતી હોય તો મને એવું થાય કે બિચાર ગાયો ને એક વાતે ઘર પણ મળી જાય ને એક વા યુઝ પણ થઈ જાય એટલે મે એ વિ કે બહુ જ મોટો ટબેલો ખોલી એટલે મને એ ટાઈમે એટલું બધું નથી નોલેજ કે આવું હોય કે એક ખ્યા ગોબર બીજે થી આપણે લાવ શકીએ તો મને એવું હતું કે એક બાજુ ગાયોને પણ રાખીશ ને આવી રીતે એ કરીશ ને પછી મારા પ્રોડક્ટ ને બનાવીશ પેલા પછી પેલા તો હું કેવાય શું કેહેવાય જાચ પાડતાલ કરીશ કે બરાબર છે બનું છે કેવું તેવું પછી માર્કેટિંગ કરીશ પછી બ્રાન્ડિંગ કરીશ પેલા સ્ટાર્ટઅપ નાની થી શરૂ કરીશ પછી જો વધશે ને મારી પાસે એટલા પૈસા આવી જાય કે પોતાની કંપની ખોલવું ને બધા શું કે એમાં હોય કંપની ખોલવાનું પણ એવું હોય કે લો હોય ને બધું એવું બધું એ બધું કરાર પાસ કરીને પછી કંપની ખોલાય જો હું સક્સેસ થઈ જઉ તો
બરાબર છે.
હા
એજ તો કંપની શરૂ કરવાની પેલા તો વાત જ મને તમે કંપની કરો એટલે પેલાથી છેલ્લે સુધી બધે બધું તમને નોલેજ હોવું જોઈએ. તો તમે કરી શકો. શરૂઆતમાં પેલા તમે તમે પ્રોડક્ટ કે બનાવતા હોય તો આપણે પ્રોડક્ટ બેઝ કંપની છે એક સર્વિસ બેઝ કંપની છે. બેસ્ટ કંપની હોય તો પે તમારી પ્રોડક્ટ તમારે તમને પોતાની રીમેન્યુફેક્ચર કરતાં આવડવું જોઈએ. આવડવું જોઇએ. લીગલ લાઇસન્સ છે શું શું છે એ બધું જોઈને બધું કરવું પડે અને પછી પ્રોડક્ટ લે પછી બીજો જે મેન સ્ટેપ આવે છે સેલિંગનો એ તમે ક માર્કેટિંગ કરો છો સેલ્સ મેન રાખેલા છે એ તો સેલ્સ કરવા માટે. પછી તમને કઈ કંપનીમાંથી પ્રોફિટને ઈ દેખાય ને પછી ઓટોમેશન ઉપર રાખવાનું છે તમારે આખા ફ્રી રહ્યું અને તમારી નીચે એટલા માણસો કામ કરતા હોય કે તમે હાજર રહ્યો ન હોય. તો તમારું કામ ઓટોમેટિક ચાલયા કરે.
હમ.
મેન વાત એ છે એ રીતે
તમને કોઈ કંપની ખોલવાની કેય તો તમે કઈ વસ્તુની કંપની ખોલો?
એટલે કંપનીમાં તો આ જ તે કે મે અત્યારે બિઝનેસ શરૂ કર્યો છે તો ઈ બિઝનેસ જ નહીં કંપની નહી પણ એમાં ને એમાં અગર એક્સપ્લોર કરીને થોડું ઘણું વધારે મોટું કરી લાર્જ સ્કેલમાં
બરાબર છે. પછી તમારા ફ્યુચર પ્લાનિંગ હું છે એમાં એટલે એમાં જ આવી કંપની ખોલવાનો વિચાર છે?
નહીં ને એમાં મોસ્ટ ઓફ કંપની એમાં ખુલે નઈ ને બેઝિક વાત એ છે વર્મી કેમ્પોસ ખાત તરના બિઝનેસ એમાં ઓફિસ વર્ક તો કોઈ દી કાઈ આવવાના નથી. એટલે એમાં લેબરનું વર્ક હોય મોસ્ટ તો લેબર તરીકે એવું હોય કે લેબરને આપડે એવું ફિક્સ કર નાયખા કે પાંચ કે છ લેબર ફિક્સ કર નાયખા પછી કન્ટિન્યુ આપણને એટલે અને
તમારા જે કસ્ટમર આવે તે ક્યાંથી આવે મતલબ કે તમે કેવી રીતે ઓર્ડર લો છો એમ?
એ કસ્ટમર પેલા આપણે પ્રોડક્ટ તૈયારી કરી નાખવાની. પછી કસ્ટમર આપણે આપણી રીતે ગોતવાના. માર્કેટિંગ કરવાનું. ખેતરે ખેતરે જે બગીચા હોય એટલે મોસ્ટ ઓફ સારા ખેતર હોય એ પણ લઈ શકે પણ મોસ્ટ ઓફ જે બગીચાવાળા હો ને જલ્દી માની જાયને લેવા તૈયાર થઈ જાય. એટલે એને ખેતરે ખેતરે આપણે વિઝિટ કરવા સમજાવાનું ખાતર અમુક અમુક ખાતર શું છે એ વસ્તુથી શું બેનિફિટ છે. પછી એમાંથી એના પ્રમાણે ઓર્ડર આપણને આપે ને આપણે પહોંચાડી દેવાની બેગ.
તમે પણ એવું કરો તો બી ચાલે ને કે આ ફ્લિપકાર્ટ, એમેઝોન પર ખબર આવે છે એફિલિટ માર્કેટિંગ હા
હજી એવું કાઈ ટ્રાય નથી કરેલું. ચાલે ત્યાં હજી પણ ટ્રાય નથી કર્યું કઈ ખબર એક્સપિરિયન્સ નથી એના રિલેટેડ કઈ
તો કરવું જોઈએ એવું નવું નવુ
પછી પણ સ્ટાર્ટ કર્યું છે એમ ને એમ સેલિંગ નથી કર્યુ
એટલે તમે જો એક બી ઓર્ડર નહીં લીધો એમ
હમ ઓળખ બન કર દે જે તો ત્રણ મહિના થાય ક્યાંથી વાર લાગે ને
બરાબર છે ને, કઈ મને થોડી ખબર હોય, આટલું બધું એટલે મેં તો ખાલી જસ્ટ કીધું.
બરાબર છે બરાબર છે. સાડા અગિયાર મિનિટ થઈ ગઈ છે આપ સાડા અગિયાર મિનિટ થઈ ગઈ છે.
કતો પછી